હલો.
કેમ છે?
બસ મજામાં તું કે અચ્છા તું ફ્રી છે ને થોડી વાર તારી એક હેલ્પ જોઈતી તી.
હા-હા બોલ ને.
અ તું કુકીંગ તું કુકિંગ ક્લાસ પરમાં જાય છે ને મતલબ શીખવા માટે. . તો કોઈ સારી ઇટાલિયન કોઈ રેસીપી કે ને હું અત્યારે ફ્રી છું આજે મને બનાવી છે તો મે કીધું તને જ પૂછી લઉં.
હું ઈટાલિયનમાં તો પાસ્તા જ બનાવાય ને યાર એમાં પૂછવાનું હોય.
પાસ્તા બટ એમાં બી તો કેવું નોર્મલ હવે નોર્મલ પાસ્તા તો હું બનાવું છું બટ કઈક ક અલગ છે લાઈક
વ્હાઈટ સોસ ટ્રાય કર.
હા બટ એ મને બનાવતા ન‌ઈ આવડતા.
હું છું ને હું કરાવું છું. તારી પાસે કેટલા ઇન્ગ્રીડિયન્ટસ ઘરે છે એ કે મને.
હા એ તો હું જેપ્ટો કરીશ તું જે ભી કઈસ એટલે તું મને કે મને પ્રોપર જ બનાવું છે.
જો અનિયન, ટોમેટો, કેપ્સિકમ અ રેડ ચીલી ઓરેગેનો બ્લેક પેપર આટલું જોઈશે એના પછી કોર્નફ્લોર અને મિલ્ક જોઈશે. અને પાસ્તા તો છે ને હા. તે તૂ પાસ્તા વગર પાસ્તા બનાવવા ના બેસતી. ઓ કે જો પાસ્તા ને બોઇલ કરવા મૂકી દેજે એક સાઈડ અને બીજા પેનમાં છે ને થોડું ઘી કે બટર નાખીને કોનફ્ કોર્નફ્લોર ન‌ઈ મેંદો લેવાનો જો મેંદાને નાખી હા મેંદા ને નાખી નાખીને થોડું બ્રાઉ થોડું સ્લાઈટ બ્રાઉનિશ થવા દે જે અને એના પછી દૂધ નાખી દેજે અને એને એકદમ સ્ટર કરજે કે લમ્સ ના બને.
હમ્મ.
એ જેવું બોઈલ થોડું-થોડું થશે ને એટલે થીક થવા લાગશે એટલે એની અંદર આઇધર ફ્રેશ ક્રીમ હોય તો નાખજે ઓર એલ્ ચીઝ નાખી દેજે. અને એમાં નમક નાખી દે જે.
ઓકે.
એને હલાવીને એની અંદર ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર એ બધું પેપર હોપ્સ તારી પાસે અગર હોય એ બધું નાખીને મિક્સ કરી દે જે.
હમ્મ.
એટલે આ તારો સોસ રેડી થઈ ગયો અને બીજી સાઈડ તું ઓનિયન, કેપ્સિકમ અગર તારી પાસે રેડ પેપર ને બધું હોય તો ઓ કે છે ન‌ઈ તો અ પેલા ટોમેટોને બધા જે વેજીસ છે ને એ બધાને બટર માં સાતડી લેજે એકવાર.
ઓકે. મતલબ થોડું અ થોડુંક પાકી જાય ત્યાં સુધી એકદમ કાચું ના રેવા દઉ.
રાઈટ એટલું કરી લેજે ને એને સોર્સ માં એડ કરી દેજે...
ઓ કે.
અને જે પાસ્તા તારા બોઇલ થઈ ગયા ને એને સ્ટ્રેન કરીને એના ઉપર ઠંડુ પાણી નાખ. દેજે એટલે એકદમ પેલા ખીચડું જેવા ના થઈ જાય...
ઓ કે છૂટા થઈ જાય લાઈક...
હા હા બસ એની ઉપર ઠંડુ પાણી નાખી દેજે ને પછી એને સ્ટ્રેન કરીને મિક્સ કરી દેજે... સોસમાં...
હમ ઓ કે...
એટલે બની ગયા તારા વ્હાઇટ સોસ પાસ્તા...
બસ આટલું ઈઝી હતું.
હા...
બટ યાર આ બધું કરવાનું તો કેટલી મહેનત જશે એના કરતા ઓર્ડર કરી દઉ છું ચાલ...
ના બેન તું ઓર્ડર ન‌ઈ કર ની એ લોકો હાઈજીનનુ તને એને ખબર છે એ લોકો હાઈજીન રાખશે કે ન‌ઈ.... તને હા જો કાઈ જ વાર ન‌ઈ લાગે... તો એક ગેસ પર તારી પાસે ચાર સ્ટવ વાળો ગેસ છે ને?
હા.
તો તું એક સાઈડ પાસ્તા બોઈલ થવા રાખી દે એક સાઈડ તારા... પેપર મતલબ વેજીસ કટ કરી દે એને કટ થવામાં કઈ વધારે વાર નહી લાગે... અને મોટા મોટા જ... કટ કરી દે તો બી ચાલશે. તું એકલી જ છે ને ખાવા વાળી?
હા.
અને થોડું થોડું બી કટ કરીશ તો ચાલશે ને સોતે કરી લે. ફટાફટ અને એને ફતે થપવા કઈ ભાર નહી લાગે. કેમકે તને કાચા પાક્કા જ કરવા છે.
હા એ બી છે.
હા અને વેજીસ ઠંડા થાય ત્યાં સુધી... નોર્મલી ખાલી બટર નાખી તું થોડું સું બી... એને શેકાવા દઈશ ને ત્યાં સુધી તારો દૂધ નાખી ને સાથે તારો સોસ બનવાનો સ્ટાર્ટ થઈ જશે.
ઓકે. બટ આમાં કસે ચીઝ નહી એડ કરવાનું આવતું?
ચીઝ તને નખાવી ને સોસ માં તો નખાવડાયું.
ઓકે હા હા હા હા રાઈટ રાઈટ તો પછી ઉપરથી નહી નાખ... નાખવાનું ને એમાં કરી દીધું એજ થઈ ગયું.
ઉપરથી અગર તને વધારે ચીઝી જોઈએ તો તું નાખી લે ચાલે.
અને પછી મેંયોનિશ કે કોઈ વસ્તુ...
મેઓનીઝ.... જો તને થોડો એવો ટેસ્ટ જોઈતો હોય ને તો તું નાખજે... અધરવાઈઝ તું એમાં શુગર પણ નાખી શકે. સ્વીટ થોડા કરવો હોય ને સોસ હા તો જયારે બોઈલ થતો હોયને ત્યારે... થોડું સોલ્ટ ની સાથે શુગર પણ નાખી દે જે.
કે...
હમ.
તો સેમ હું આ રીતે પાસ્તા ના નાખોની અંદર નૂડલ્સ એડ કરી દઉં તો?
ચાલે ચાલે તારે ખાવું છે ને બધું ચાલે.
એવું વિયડ ન ખાવું બટા તો વાત છે કે પાસ્તા મે બી ના બી હોય... તો પછી મારી પાસે નૂડલ્સ પડી છે તો હું સેમ વ્હાઈટ સોસમાં નૂડલ્સ બી તો બનાવી શકું.
ટ્રાય કરી જો મેં કોઈ દિવસ ટ્રાય નથી કર્યું આવું પણ તને આને જો પિંક સોસ કરવો હોય તો તું એના અંદર પીઝા પાસ્તા સોસ કે એવું કઈ નાખજે
હમ્મ.
તો એ પિંક સોસ પાસ્તા બની જશે.
પિંક કલર ગમે છે એનો મતલબ એમ થોડું કે પિંક જે ભી હોય એ ખાઈ લેવાનું
એ એકચુઅલ રેસીપી છે પણ એની અંદર ખાલી રેડ સોસ આપડે બનાવ્યો નથી બા કી એમાં રેડ સોસ બનાવીને વ્હાઈટ અને રેડ બંનેને મિક્સ કરી દે.
ઓકે પેલો રેડ થોડો લાઈટ થઈ જશે એટલે પિંક થઈ જશે.
હા એની એચુઅલ રેસીપી જ એ છે કે એને રેડ સોસ બનાવે પછી વ્હાઈટ સોસ બનાવે પછી બંનેને મિક્સ કરે ને પછી પાસ્તા મિક્સ કરે. એટલે હું તો એટલું બધું ના કરું.
થોડા બધા સોસ ભેગા થશે તો ટેસ્ટ અલગની થઈ જાય લાઈક
ના ના થાય ને કેમ કે રેડ સોસ થોડો સ્પાઈસી હોય અને વ્હાઈટ સોસ સ્વી ટ હોય એટલે મિક્સચર એકદમ બ્લેન્ડ કરી નાખે.
ઓકે, જો મને બંને ટેસ્ટ જોઈએ છે તો હું એ રીતે કરી શકું કે મને બઉ સ્પાઈસી બી નહી ખાવું છે અને એકદમ સાદું બી ન
હા, એટલે સ્વીટ એન્ડ સ્પાઈસી જેવું લાગે થોડું
ઓકે, આમ તો ઈઝી છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ નથી બોવ ફટાફટ બની જશે. રોટલી શાક કરતા તો સારું જ છે.
એ જેને રોજ એ ખાવું એના કરતા થોડું તને એમ સારું લાગશે.
હા તારી પાસે આવી ક્વિક કોઈ મેગીની બી રેસીપી હોય તો બી કેજે બટ અલગ નોર્મલી ખાલી પાણી, મસાલો ને મેગી નય
ના એ મેગી હું બઉ ઓછી ખાઉં છું. એટલે મેગીમાં તો આઇડિયા નહી બાકી રેડ સોસ તો ટોમેટોને એનાથી જ બની જશે. પણ એ બનવામાં વાર લાગશે એટલે મેં તન ના કીધું.
ઓકે હા એ તો, મેં કશેક થોડીવાર પહેલા જ યુટ્યુબ જોયલ હતું કે અ ટોમેટો બાફીને પછી એને કંઈક ઉબાડીને હા એ બધું બોવ ક્રશ કરીને પછી, એને સોસ એ બનાવે. ને એ બધુંને એના કરતા તો બાર થી લઈ આયને હું એક ટોમેટો સોસ ના નાખી દઉં!
બરાબર.
શું શું મળ્યું આટલી બધી મારી પાસે મહેનત કરાય જયારે તું બહારથી જ લેવાની છે તો,
ના લેવાની નથી એ તો વ્હાઈટ સોસ બનાવાની છે. ને હું તો આ રેડ સોસની વાત કરું છું. કે એ ટોમેટો સોસ બનાવવાનો શું મતલબ એમ? હવે તે બી તું જાય છે, તો મેં કીધું તો યુટ્યુબનો ઉપયોગ કરું એના કરતા તો તારો યુઝ ના કરું?
બોવ સારો યુઝ કર્યો તે
હવે તું ખાલી બા બોલીને જ બનાવે છે. કે ક્યારેક બનાવી ખવડાઈશ ભી?
તું આવને ઘરે હું તો કઉ છું. તું આવું જેટલું શીખી બધું તને ખવડાવિહ
પેટમાં તો નહી દુખે ને? જે રીતે તારી રેસિપીની રીલ્સ જોઉં છું, ને એ રીત તો ત મને ક્યારેક ડાઉટ જાય છે કે, આ રીલ્સ બનાવવા જાય છે કે આ જમવાનું શીખવા જ જાય છે.
ના જો સાચું કોવને તો હું રીલ બનાવવા જ જાઉં છું.
હ જો રેસીપી આપી દીધી છે.
હા પણ એ પણ રેસીપી મને આવડતી તી એટલે મેં તને આપી દીધી કુકિંગ ક્લાસ ના બાને
ઓકે
હમ્મ બાકી નાંન એક વાર ટ્રાય કર નાન બઉ સરસ બનશે. કોક દિવસ રવિવારે ફ્રી હોય ને ત્યારે બનાવજે
યાર આટલો બધો તો ક્યાં ટાઈમ અને તને આટલા બધા માટે પેશન્સ જ નથી તે જમવાનું આટલું બધું બનાઇશ. અને હું એકલી છું ખાવાવાળી એનું એ હું ખાઈશ અને ફરી વાસણ બી બધા હું કરીશ.
એબી છે. એને કરતાં બાર જ ખાઈ લેવા
એના કરતાં એ જ એક હું એક જ છું તો મને એફર્ટ એટલા તો હું આપી શકું ખુદ માટે અને ફેંકી દીધું આ ડબ્બામાં ચલો હાસ ક્લીન
હમ્મ એજ-એજ
હા તો પેલા બધું લાવાનું, એ બધું સમારવાનું, એ બધું બનાવવાનું, અને પાછળ જે વાસણ જે, થાય છે.
જ્યારે બનાવતા ટાઈમે તો એમ પણ આપણને એવું થાય કે ચલને એક જ વાર કી છે ને ઘસી નાખી એટલા સાથે એક વધારે પણ આવું વિચારી વિચારીને ઢગલો થઈ જાય.
બોવ બધા થઈ જાય હા જમવાનું બનાવવું બોવ ઈઝી છે. પણ પાછળ જે ભસણ થાય છે ને, એ કરવી નઈ ગમતી એના માટે કોઈ માણસ હોય તો સારું કરી દે પન એવું એ નથી પોસાય
તો આપડે કામ વાળા જેવા થઈ જવાય તો પછી, જો જો કામ વાળા રાખે ને તો કામ વાળાને પગાર આપે પછી આપડો એમનો પગાર સરખો થઈ જાય.
હમ્મ એજ ને યાર એન્ડ ઓફ ધ મંથ જોયું તો શું બચ્યું તો કે હું ખુદ બચી છું,
હમ્મ
એના કરતા તો બેટર છે, કે હું ઓર્ડર જ કરી દઉ, અને લાઈફમાં બધું વેજીટેબલ બી બધા મંગાયશું બધા મતલબ પાંચસો ગ્રામ- કિલોમાં મળશે અને મને જોઈશે એક એક.
હા એ બી છે.
બીજા બધા નું શું અને આજે મને ટાઈમ મળ્યો છે. બનાવવાનો કાલ તો કાલ બી હું ફ્રી નથી મેં કશું જમી નથી, તો કાલ બી શું ખબર મને ટાઈમ મલે ના મલે હું બધું ક્યાં યુઝ કરીશ?
પણ તું એવું કરતી જા ને કે તું ગ્રેવી બનાવીને સ્ટોર કર સન્ડે ના દિવસે અને સોસ બનાવીને સ્ટોર કરી લે તો તારે ખાલી તડકો આપવાનો જ રે
હા, એ બી છે. એ બી કરી શકું
હમ્મ ગ્રેવી સ્ટોર કરી લેવાની બે ત્રણ દિવસ ચાલે એટલી,
પણ બીજે ત્રીજે દિવસે ફરી એવું થાય કે યાર આ તો બે દિવસ થી છે, આ થોડી ખવાઈ હવે!
ના ફ્રીઝરમાં રાખેને તો કાઈ નહી, થાય એટલે ટોપર વેરના કે કોઈ એમાં મૂકી દેજે એટલે તારે એવરી ટાઈમ ખાલી ગ્રેવી ને બોઈલ મતલબ થોડું પેલું કરીને, હીટપ કરીને તાર બનાવવાનું જ રહેશે ને એના પછ ના બે દિવસ ડુંગળી બટેકાનું શાક ખાઈ લેજે,
આજે જ બનાવ્યું તું મેં ડુંગળી બટેકાનું શાક
હ, પછી આપડે નોર્મલ ગુજરાતી વસ્તુ તો છે જ ખાવા માટે.
હા એ તો છે. જ લાઈક કઈ નઈ તો કટી ખીચડી તો બનાઈ જ લઈશું છેલ્લે.
હા, એ જ.
તો શું જોઈએ પાપડ તો શેકી લેવાનો ચા બનાવી લેવાની યાર અડધો ટાઈમ તમારું એજ જમવાનું થઈ જાય છે.
હમ, લોટ સવારે વધારે બાંધવાનો એટલે સવારે ચા ભાગરી બપોરે ભાખરી શાક અને રાત્રે ભાખરીને દૂધ.
અરે આટલા બધા એફર્ટ જમવામાં ના બાપા ના ત્રણ ત્રણ ટાઇમ બે ટાઈમ તો બઉ થઇ ગયા,
હા, એવું છે કરવાનું થાય ને તયાર બહ સ્ટ્રગલ લાગે બોલવાવામાં તો વિ
ઈજ હોય હા અડધામાં તો યાતો ભેલ બનાઈ લેવાની મમરાની ઇઝી, ખાવા હવાભી ઇ ઈ બનાવવામાં ભી ઈઝી પાછળ કામ કરવામાં ભી ઈઝી,
એ બી છે એક પેન ધોઈ નાખો એક ડીશ ધોઈ નાખો. નવરાત્રી કરી છે તે?
ના.
આજથી સ્ટાર્ટ થઈ.
એ બધું કરવા રહીશ ને તો હું જ ભગવાનને પ્યારી થઇ જઈશ,
પણ સારું ને એ બાનીવાર બનાવાનું ઓછું બહાર થી ચેવડો લઈને ખાઈ લેવાનો!
એ તો આંબી ક્યાં બનાવું છું, યાર આંબી કરું છું.
એ પણ એવું જ છે આખો દિવસ થાકીને આવ્યા હોય ને કંઈ સોજા નહી ઘરમાં
હા, પેલું કેવું એક ટાઈમ પ્રોપર જમીએે જીએ આતો એવું કરવા રહીશ તો એક ટાઈમબી નઈ જમવું, એવું વિચારીને કે સાંજે કઈક બનાઈશ બનાઈશ અને સાંજે તો હિંમત જ નહીં હોય કસું કરવાની,
અને આમ તો એક વાતે ઘરમાં હોય બધાને સાથે તો સારું પડે એકલા એકલાય કંટાળો આવે.
હા, એ શું બનાવું રોજ ઉઠી ને એવું થાય શું? બનાવીશ અને કોઈ વસ્તુ તું ભાવે છે આવડેબી છે પણ એવું થાય છે. યાર એની પ્રોસેસ બહુ લેન્ધી છેય છોડને હવે બધું ક્યાં, કલાક બગાડીશ એમાં
અને ઘરે હોયને ત્યાં સુધી મમ્મી રોજ શું આ એકનું એક બનાવે છે. ઘરે હોય તો એમ નઈ દરોજ શું એકને એક સવાલ પૂછે શું બનાવ શું બનાવ બનાવી નાખને કઈભી.
કઈબી અહીંયા આવીને તો શું કશું નઈ બનતું.
તો,
આવું છે. તોબી આ બધી વસ્તુ રોટલી શાક કરતાતો ઈઝીજ પડે છે મેગી પાસ્તા, નુડલ્સ પેગી ધીયાં અડદ એવા દિવસકે એક યા બે બાઉલ માં બધું હ બધું પતી જાય યાર બે વસ્તુ
અન તો તું પેલું લઈ રાખ પેલું હોટવોટર નાખે